હેલો મિત્રો.
હા મિત્ર બરાબર છે મિત્ર તમે કેવાક છો મિત્ર.
હા મિત્ર મને બધુ સારું છે મિત્ર ઘણા દિવસ પછી મિત્ર તમે યાદ કર્યું મિત્ર
હા મિત્ર તમે તબિયત બધું બરાબર છેને મિત્ર.
હા મિત્ર મિત્ર આજકાલ મોબાઈલ અને સોશિયલ મીડિયા નો ખુબ ઉપયોગ થઈ રહ્યો છે મિત્ર ને મિત્ર.
હા મિત્ર તમારી વાત એકદમ સાચી છે મિત્ર.
હા મિત્ર તો આપડે જેક વાત કરીએ છે મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ વિશે મિત્ર જરાક વાત કરીએ પણ તમે મને કશું કેશો.
હા મિત્ર હવે તમે જે ટોપિક લીધો મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ એ ખુબ જ સરસ ટોપિક છે મને ખુબ ગમ્યો મિત્ર. હવે આજના આધુિનીકયુગમાં આપણે મોબાઈલ અને સોશિયલ મીડિયાનો જે ઉપયોગ છે તો આપણા જીવનનો મહત્વ નો ભાગ બની ગયો છે મિત્ર મોબાઈલ અને સોશિયલ મડિયા વગર આજે કઈ ચાલે એવુંના મળે મિત્રો મોબાઈલ ફોન દ્વારા આપણે જેમકે મોબાઈલ ફોન દ્વારા આપણે કોઈ પણ વ્યક્તિ સાથે તરત જ કરી શકીએ. પેલાના જમાનામાં વાતચીત કરવા માટે ટપાલ પદ્ધતિ અને પત્ર વ્યવહાર હતો હવે નથી મિત્ર હવે આપણે કેટલાક ભી દૂર હોય કાંપણ હોય તો પણ આપણે ફોન દ્વારા વાતચીત શકીએ મિત્ર હવે ઇન્ટરનેટની મદદ થી દુનિયાભરની માહિતી આપણે સેકન્ડોમાં મેળવી શકે છે મિત્રો જેમ કે વધારે આ પ્લેટફોર્મ છે સોશિયલ મીડિયા એના દ્વારા આપણે દુનિયા દેશભરની જે માહિતી છે મિત્ર એ આપડે ઘરે બેઠા બેઠા ફોનમાં જોઈને મેળવી શકીએ એ ખુબજ સારી વાત છે મિત્ર. વિદ્યાર્થીઓ માટે મોબાઈલ એક ઉપયોગી સાધન છે કારણ કે તેઓ ઓનલાઈન અભ્યાસ વિડીયો લેક્ચર ઈ બુક્સ અને શૈક્ષણિક એપ્સ દ્વારા સરળતાથી જ્ઞાન મેળવી શકે છે. જેમકે હવે અમુક બાળકોને સ્કૂલમાં ભણવા જ તા હોય તો ક્લાસમાં સરખુ હમજ ના પડે તો એ ઘરે જાય ને સોશિયલ મીડિયા જે પ્લેટફોર્મ છે એના એપ્સ પરથી ભણી શકે છે કેમ કે મોબાઈલ પર પણ ખુબ સારું એવું શિક્ષણ લોકો સ્ટુડન્ટ લોકો મેળવી શકે છે. મોબાઈલ દ્વારા આપણે જેમ કે બધા એપ્સ છે. સોશયલ મીડિયા એપ્ જેમ કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ યુટ્યુબ ટ્વિટર વગેરે ધારા એના જે આપણે પોતાના વિચારો છે. ફોટાઓ માહિતી એકબીજા સાથે વહેંચી છે. આપણામાં જે ટેલેન્ટ છે. એ આપણે ફેસબુક જેવા ઇન્સ્ટાગ્રામ પર યુટ્યુબ પર આપનું ટેલેન્ટ બતાવી શકીએ છીએ અને આપણે પ્રસિદ્ધિ મેળવી શકીયે એના દ્વારા આપણે ફક્ત મનોરંજન જ નહીં મિત્ર પણ આપણે સારા એવા પૈસા પણ કમાય શકી છે. તો મિત્રો તમને શું લાગે છે મિત્ર?
જે તમે કીધુ એવું કે જે આજકાલના જનરેશન કે આજકાલની યુવા પેઢીએ મોબાઈલ ખૂબ ગ કરી રહી છે અમુક લોકો મોબાઈલ નો દુરુપયોગ પણ કરે છે. અમુક લોકો સદઉપયોગ પણ કરે છે. અમુક લોકો કેવું છે કે મિત્ર અમુક મોબાઈલ માંથી પોતા માટે રોજી રટી પણ કમાય છે. જે સોશિયલ મીડિયા છે. તેનો ઉપયોગ બી ખૂબ વધી રહ્યો છે. કારણ કે આજકાલના હર કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા દ્વારા પૈસા કમાઈ રહી છે. કોઈ પોતાની જાતની ફેમસ કરવા માંગતુ છે. એ કોઈ વ્યક્તિ અય ઘર બેઠા બેઠા પૈસા કવા માંગે છે. એ માટે સોશિયલ મીડિયાનો સારી રીતના એવી રીતનો ઉપયોગ કરે છે. ઘણા લોકો ઘરે મોબાઈલમાં અમુક નવી નવી વસ્તુ તો નવી નવી પ્રોજેક્ટો તથા અમુક વ્યક્તિઓ ઘરે બેસીને પોતાનું કામ કરે છે. મોબાઈલ આપણે કયાઈ પણ દેશના ખૂણામાં થી વાત કરવા માટે પણ મોબાઈલનો ઉપયોગ કરી શકે છે તે ભલે કઈ ભી દેશના કયા બી દેશ કે વિદેશ નો હોય. પરંતુ આપણે ઘર બેઠા તે મિત્ર સાથે કે જે વ્યક્તિ સાથે કામ હોય તે વ્યક્તિ સાથે આપણે ફોન પર વાત કરી શકીએ છે. તથા દુકાન દુ કાનમા આપણે જતા અમુ મોબાઈલમાંથી આપણે ઓનલાઈન ચુકવણી પણ કરી શકીએ છીએ. કોઈ પણ દુકાન પર જતા આપડે આપણે કેસ કે આપણે રો કડા પૈસા ઘરે ભૂલી્યા આવી પછતા આપણા પાસે મોબાઈલ જે હોય તેમાં ઓનલાઈન પેમેન્ટ દ્વારા આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરીએ તો ત્યા આપણે ચૂકવણી કરી શકીએ. છે અને આપડા પૈસા ચોરાવાનો પણ આટલો ભેય રહેતો ન થી કારણ કે આપડા મોબાઈલ માં જ આપડા પૈસા હોય છે. જેના કારણે તે ભુ ખોવાવાની શક્યતા ઓછી હોય છે. તથા સોશિયલ મીડિયા મિત્ર સોશિયલ મીડિયા એવું પ્લેટફોર્મ છે. કે સારું પણ છે અને અસારું પણ છે. કારણ કે મનોરંજન સાથે ત્યાં આપડે અમુક આપડો નક્કામો સમય આપણે ત્યાં વડફી આપીએ છીએ આપણે આખો દિવસ સોશિયલ મીડિયા પર રહેતા હોય છે. અને જે આપણો સમય હોય છે. તે વેળફતા હોય છે. જેના કારણે આપ ડે કશું કઈ કરવા માંગતા હોય તે થતું નથી તથા આપડે કઈ પણ કરીએ તો આપણને એવું લાગે છે. કે આ શું કામનું છે. પરંતુ અમુક વસ્તુ આપણેે જે ઉપયોગ હોય છે. તે આપડે જો આપણે ટેલેન્ટ આપણામાં હોય તો તે આપણે સોશિયલ મીડિયા પર કાઢી શકીએ છીએ. જેથી આપણેે કશું આગળ જઈએ અને કશું બની શકી છીએ. મિત્ર તું મને કહીશું કહી સજુ
હા તો તમે જે પ્રમાણે માહિતી આપી એ ખુબ જ સરસ મિત્ર છે. જેમ કે તમે ડિજિટલ પેમેન્ટ વા કીધું બધું જે ડિજિટલ પે પે ટી એમ છે. બધું ફોન પે છે. એના દ્વારા હવે આપણે ઘર બેઠા કે કોઈ પણ જગ્યાએ ગયા હોય અને આપણી પાસે આપણું વોલેટ ખોવાઈ ગયું, તો પણ આપણે ફોન દ્વારા ઓનલાઈન આપણે પેમેન્ટ કરી શકીએ છીએ, અને આપણે જો શહેર માં અભ્યાસ કરતા હોય અને આપણને પૈસાની જરૂર પડ આપે ઘરે પૈસા લેવા માટે જવું પડતું નથી. ઘરેથી પણ આપલા માતા પિતા ઓનલાઈન પૈસા આપણને મોકલે શકે. અને આપણે કામ જેમકે ફી ભરવાની વગેરે વગેરે આપણે કામ કરી શકી મિત્રો એ ખુબ જ સારો સોશિલ મીડિયા નો ઉપયોગ છે મિત્રો. લોકો તો કેું પ્રમાણે બધા જે પ્લેટફોર્મ છે એના ખરા ફક્ત અ પોતાનું ટેલેન્ટ નહી બતાવતા પણ એ ટેલેન્ટ વાળ સારા એવા પૈસા કમાવે છે અને ખૂબ જ સારું એવું કરે ઓપ્શન પણ એ લોકો આજે ચોઈસ કરી રહ્યા છે, સોશિયલ મીડિયા દ્વારા પરંતુ મોબાઈલ અનેને સોશિલ મીડિયા અંતરિક્ નુકસાનકારક પણ બની શકે જેમ કે શિકારની બની બાજુ છે મિત્ર અને એના જે ફાયદા છે. એની સાથે સાથે એને નુકસાન પણ છે તમે કીધું એ પ્રમાણે કેમ કે આપણે લાંબા સમય સુધી મોબાઈલ ચલાવવાથી આંખોમાં તકલીફ પડે ઊંઘમાં ઘટાડો થાય છે, અને અભ્યાસક્રમમાં ધ્યાન આપણ ભટકી જાય છે. તો પછી એવી મોટી મોટી સમસ્યા ઓ પનઉભા થ ઉભી થઈ શકેી છે, સોશિયલ મીડિયા પર આપણે ખોટી માહિતી સાયબર ક્રાઈમ અને સમય નો બગાડ પણ મોટી સમસ્યામાં જેમ કેવાય નાના નાના છોકરાઓ જે ઉંમરે એમઈ ભણવાનું હોય. એ ઉંમરે એ લોકો વિડીયો ગેમ્સ રમતા હોય રીલ્સ બનાવતા હોય. તો એક સારી વાત છે મિત્રો. કેમકે એમને પણ ઉંમર ભણવાની છે અને એ લોકો ગેમ રમીને પોતાનો ટાઈમ વેસ્ટ કરી રહ્યા છે મિત્ર. ને માતા પિતા પણને એમના પણ આટલું ધ્યાન ન આપતા હોય છે. તું એના કારણે એમનું ભણવાને એમનું કરિયર બગડી શકે છે મિત્રો. સોશિયલ મીડિયા ફોન ની એટલી નાના ઉંમર થી લત લાગીયેલી હોય કે એમના વગર એને ચાલતું ન હોય. મિત્ર બરાબર ને મિત્રો.
હા મિત્રો તમે કીધું તે રીતે સાચી વાત છે. કે જે આજકાલ ના બાળકો છે, અમુક એટલા પેલા લાગી ગયા છે. તે જમવાના સમયે પણ અમુક મોબાઈલ લઈને બે છીએ. ના આજકાલ ના નાના નાના બાળકો આપડે કહેવા જઈએ તો ચાર પાંચ વર્ષ બાળકો મોબાઈલ વગર જમતા નથી જો તેમની હાથમાંથી મોબાઈલ લઈ લેવામાં આવે તો તેઓ ખાતા નથી અને માતા પિતા ને વળે છે. તથા અમુક માતા પિતા પણ એટલા બેદરકાર હોય છે કે પોતાના બાળકને જેમ તેમ મોબાઈલ આપી દે છે. અને તેમને લથમાં લાખી આપે છે. જો બાળક મોબાઈલ સતત ઉપયોગ કરશે તો તેની આંખને પણ ખતરો છે અને તેનો મગજની પણ ખતરો છે. જો તેની આંખ ખરાબ થઈ જાય તો તેને ચશ્મા આવી શકે છે અને ઝાકું દેખાય છે. ઉપરાંત જો તેના મોગજ પર જે અસર થાય તો તે ગાંડો પણ થઈ શકે છે, જો નાના છોકરાઓ સતત મોબાઈલ ઉપયોગ કરે તો તેઓ માનસિક રીતે સારા નહીં અને તેમને આંખમાં પણ દેખાતું નહીં હ સરખું. જેનાથી મિત્ર તો આપડે એવું જ કહેવા જોઈએ કે જે બાળો નાના બાળકો હોય છે. તેમને સમય સરજ અથવા મોબાઈલ જ ના આપવો જોઈએ અને તેમને ઓછામાં ઓછું મોબાઈલ આપવો જોઈએ. જેથી તેમનો આંખ પણ બચી રહે અને તેમની તેમની તબિયત પર પણ કશો અભાવ ના પડે. જેના કારણે મિત્ર તમે શું કહીશો તમે તમારો હજુ મનમાં કશો હોય તો કોને મિત્ર મને.
હા મિત્ર ચોક્કસ મિત્ર તમે કીધું એ પ્રમાણે તેથી જ મિત્ર મોબાઈલ અને સોશિયલ મીડિયા ન ઉપયોગ હંમેશા મર્યાદિત અને સમજતા પૂર્વક પૂર્વક કરવો જોઈએ. તેનો ઉપયોગ આપણે શિક્ષણ છે જ્ઞાન સંચાર ને સારા હેતુ માટે જ કરવામાં આવે તો એ ખુબ જ સારી વાત છે બાકી એના એ ત્યારે લાભદાયક સાબિત થઈ શકે બાકી એ નુકસાનકારક સાબિત થઈ શકે છે મિત્ર. હવે યોગ્ય સંતુલન જાળવીને તેનો ઉપયોગ કરવાથી આપણે ટેક્નોલોજીના તમામ લાભો મેળવી શકીએ છીએ અને તેનાથી નુકસાન પણ નુકસાન થી પણ બચી શકીએ છીએ. એ મોબાઈલ અને સોશિયલ મીડિયા આજના જીવનને વધુ સરળ ઝડપી અને આધુનિક બનાવે છે. કેમ કે એમ આપણી વાતચીત બહુ ઝડપી થાય દુનિયાભરની માહિત આપને મિનીટોમાં સેકન્ડોમાં મળી જાય છે. ને આપણું જે પેમેન્ટ વાળું કોઈ પણ ઈ આપણે મોબાઈલ કે કરી શકીએ બેંકિંગ છે, ઓનલાઈન શોપિંગ છે. ઓનલાઈન શોપિંગ આજકાલ મિત્ર ખૂબ જ ચાલી રહ્યું છે શોપિંગ માર્કેટ પણ આપણે ફોન થી ઓનલાઈન શોપિંગ કરીને. ઘર બેઠા આપણે જે પણ વસ્તુ જોઈતી હોય પછી બધુ જ જેમ કે શાકભાજી થી માંડીને આપણું કપડા આપણા અ હ બધા જ આપને લાગતી વસ્તુ ઓનલાઈન શોપિંગ થી આપણે ઘર બેઠા બેઠા મેળવી શકે જેમકે ખાવાની વસ્તુ કોઈ જેમકે મીશો અ અ ઝોમેટો વગેરે એનાથી ધરે આપણે આપણું કોઈ પણ પીઝા વગેરે કોઈ પણ ખાવું હોય તે આપણા ઘરે આપણે લાવી શકીએ છીએ. પછી આપણે ટિકિટ બુક કરવા માટે પણ હવે આ જે સ્ટેશન હોય. ત્યાં જવું ના પડે આપણે ફોન થી જ ઘરે બેઠા જ આપણે ટિકિટ બુક કરી શકીએ જેમ કે બુક અ રેડ બસ વગેરે છે ટ્રેનની ટિકિટો વગેરે આપણે ઘરે બેઠા બેઠા ફોન માંથી પણ અ બુક કરી શકીએ આપણે મૂવી વગેરે જેવો હોય તો તેની ટીકીટ પણ આપણે ફોન દ્વારા ઘરે બેઠા બેઠા આપણે બુકિંગ કરી શકીએ છીએ પછી આપણે બિલની ચૂકવણી કરવી હોય. લાાઈટ બિલ વગેરે ભરવાનું પણ આપણે મોબાઈલ થી ભરી શકીએ હવે બસમાં પણ મિત્રો તમે જોઈ તો હવે આપણે બસમાં આપણી પાસે જે છૂટા પૈસા ના હોય ત્યાં કંડક્ટર આપણી સાથે કેટલા ઝગડા કર- હોય છે તો હવે એ બધો પ્રોબ્લેમ પણ ન રહે મિત્રો હવે આપ- ફોન દ્વારા ડાયરેક્ટ આપણે અ પેમેન્ટ આપણે કરી શકીએ છીએ જેટલા પણ પૈસા હોય એટલા. એ કોરોના મહામારી દરમિયાન પણ ઓનલાઈન શિક્ષણ વિડીયો અને મિટિંગ અને ડિજિટલ વ્યવહારમાં મોબાઈલ અને સોશિયલ મિડીયાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે કેમ કે તે વખતે બધુ બંધ હતું. મિત્ર બરાબર ને મિત્ર?
હમ બરાબર મિત્ર, મિત્ર મારે તો એવું કેવું છે કે જે તમે કીધું કે આપણે મોબાઈલ ના ઘણા બધા ઉપયોગો પણ છે કે આપણે ઘર બેઠા કોઈ પણ વસ્તુ આપણે ઘરે મંગાવી શકીએ છીએ કે આપણેે બજારમાં જવું નહી પડતું આપણે જે ઓનલાઈન ડિલિવરી છે આપણને કશું વસ્તુ ગમતું હોય પણ તે આપણા વિસ્તારમાં મળતી નથી તેવી વસ્તુ આપણે ઘર બેઠા આપણા ઘરે પણ આવી જાય છે જેથી આપણે વધારે દૂર બી જવું નહીં પડતું આપણે પેટ્રોલ ના પણ પૈસા બચી જાય છે. તથા આપણેને જે વસ્તુ જોઈએ તે આપણા બજેટમાં આવી જાય તો તે આપણને સારું પણ લાગે છે તથા મિત્ર મેં તો એવું કહેવા માંગુ છું કે મોબાઈલ એ આપણે આપ જે રીતે આપણે વાપરીએ છીએ તેવી રીતના સારું પણ છે પરંતુ જેવી રીતના અમુક વ્યક્તિ તેવો વાપરે તેનો ધણો બધો દુરુપયોગ છે તે આપડા સમય પણ વેડફે છે તથા આપણું જે કામ હોય છે તે સમય પર થતું નથી પરંતુ જે જે લોકો સારી રીતના મોબાઈલ વાપરે છે જે લોકો ને મોબાઈલમાં વર્ક કામ હોય છે એ વ્યક્તિઓ સારી રીતના એવો મોબાઈલ વાપરે અને તેઓ તેમનું કામ કરી લે તે માટે મોબાઈલ તેમની માટે સારું છે પણ જો આપડે કામ વગર મોબાઈલ વાપરીએ તે દૂર ઉપયોગી છે ચાલો મિત્ર કોઈ દિવસ ફોન કરો મિત્ર
હા મિત્રો